હાલો મિ
હાલો
તમે શું કરી રહ્યા છો?
કઈ નથી મિત્રો બસ બેસેલું છું, તમે શું કરો છે?
કઈ નઈ બેઠો છું, સારા છો ને?
હા સારું છે.
તો ચાલો આપણે હવે આપડે બાળપણ વિશે વાત કરીએ. આપણા સમયમાં અને આજના યુગના સમયમાં કેવું ચાલી રહ્યું છે. તેના વિશે તમે મને તમે મને આપણે જ્યારે આ આપણા બાળપણમાં હુતા એ વિશે થોડુંક તમે કેવા માંગો છો?
હા મિત્ર બાળપણ વિશે હું જરૂર કેવા માંગીશ તો મિત્ર કે આપડે જયારે બાળપણમાં હતા એટલે આપણા સમયમાં જેટલા બધા છોકરા હતા કે આપડે હતા ત્યારે આપણે કેટલી શાળામાં જતા હતા શાળામાં એ ચાલ ચાલીને દૂર દૂર જતા એ ખભા ઉપર બેગ લઈને. દૂર દૂર ચાલીને એકબીજા સાથે મસ્તી કરીને જતા હતા એકદમ મસ્ત રિસેસ ના ટાઈમે એકબીજા હાથે મસ્તી કરતા હતા એકબીજાને અ સંતા કુકડી રમતા હતા કે લાકડી વાળી ગેમ રમતા હતા એવી ઘણી બધી આપણેે ગેમો રમ તા હતા રમત રમતા હતા
તો એટલી બધી રમત રમતા હતા ના નાના હતા ત્યારે તો હાલના સમયમાં જે પેઢી છે તે હાલના સમયમાં ફોન આવવાથી એ રમતો ભૂલી ગયા છે. અને હાલના સમયમાં તો લોકો એટલે નાના છોકરાઓ
ફોનના ફોન માંથી બહાર નીકળતા જ નથી એવી જે આપણે શરીરને ફિટ રાખે એવી રમતો રમતા જ નથી તો મિત્ર એના વિ તે તમે પણ થોડું મને જણાવશો.
હા જરૂર, તમે કીધું એવી વાત તો એકદમ હાચી જ છે કારણ કે આપણે જે સમયમાં આપણે ઉતા એ સમયમાં આપણે ચોમાસું હોય કે ઉનાળો હોય. એ સમયમાં આપણે શાળામાં જતાં. કેમકે એ સમયમાં એટલા ફો એટલાં બધાં ફોન નથી ઉતા. તો આપણે કંઈ ટાઈમ પાસ નથી કરતાં હોતાં એટલે આપણે જ્યારે નાનપણમાં હોતાં એટલે એક થી આઠ ધોરણમાં ત્યારે આપણે સ્કૂલમાં જતાં. એકબીજા સાથે સારી સારી વાતો કરતાં એકબીજા તો પસી રમવા ઘણી એવી બો બધી તમે કીધું તેમ ઘણી આવ્યું તા. પણ આજનો સમય એ નથી રહ્યો કારણ કે આજના સમયમાં આધુનિક સમયમાં ઘણાં બધા ફોન આવા ફોન આયવ લેપટોપ જેવા કે ઘણી એવી ઈન્ટરનેટ બાબતો આયવી. તેના કારણે આજના યુ આજના જે છોકરાઓ છે નાનાં-નાના છોકરાઓ છે એ લોકોનું ભણવામાં ભણવામાં એટલો રસ રહ્યો નથી અને એ લોકોને જેવી આપ નાનપણમાં રમત રમતા હતાં એવી રમતો આજનાં નાનાં છોકરાઓને ખબર બી નથી. એ લોકો ઈન્ટરનેટના માધ્યમ દ્વારા જ મોબાઈલમાં વિડીયો ગેમ એવી રમતા હોય છે અને આજના સમયના જે નાના છોકરાઓ છે એ લોકોને ભણવામાં પણ આટલો બધો રસ્તો રહયો નતો જેમ કે જયારે આપણે નાનપણમાં ઉતા ત્યારે આપણે જુદી જુદી એવી ઘણી રમતો છે કે જે આ તે રમતા ઉતા તમે કીધું તેમ સંતાકૂકડી રમતાં ઉતા. એવી બધી રમતો ઉતી ત્યાં આપણે રમતાં ઉતા. પણ આજના યુવાનો બ આજના જે છોકરાઓ નાનાં છોકરાઓ છે એ લોકોને આ બ રમતો ખબર નથી એ લોકોને ખાલી ફોન જ્યારે એ લોકો ઘેરીથી જતાં હોય છે. શાળામાં જતા હોય છે તાથી ભણી ભણીને ઘેરે આવે એટલે એ લોકોની ખાલી ફોન જ જોયતો હોય છે. એટલે આજના સમયના જે નાનાં છોકરાઓ છે. એ એ લોકોની જે જ્યારે આપણે બાળપણમાં ઉતા એ રમતો વિશે એટલું કંઈક ખાસ ખાસ ખબર ન નથી એવું મને લાગતું હોય છે હવે એના વિશે તમે કઈ કહેવા માંગો છો?
હા મિત્ર, તમે જે કીધું તે તમારી વાત સાચી છે. ને મારે વધ હજુ એવું કહેવાનું હતું કે આપણે નાનપણમાં હતાં ત્યારે આપણે રમી રમીને જે તે આપણને સ્કૂલમાંથી રમત રમવ રમાળવા તી તે બધી રમીને કે આપણે ઘરે જઈને રમતાં કે એવી તો એવી આપણે બહાર મેદાનમાં જઈને ગેમ રમતાં તેના કારણે આપણું શરીર એકદમ ફિટ અને મજબૂત રહેતું હતું પરંતુ આજનાં સમયમાં જે બાળકો છે એ ફોનમાં વિ ડયો ગેમ રમીને તમે કીધું જે એવું ઓડિયો ગેમ રમે છે ને એવું તેવું એવુંક રમી એવું વિડીયો ગેમ રમીને એ લોકો થોડા આળસુ અને એ લોકોનું શરીર કમજોર થતું જાય છે. અને એ લોકો એના કારણે એ લોકોનું બી અ બીમારીના ભોગ બની જાય છે, મા એવું આજના સમયમાં થતો હોય છે. આપણે માનીએ છીએ કે, હાલના સમયમાં ફોન બહુ જ ઉપયોગી છે. પણ નાના બાળકો માટે રમત બી રમાડવી જોઈએ ને, તેમાંના સમય મ સમય પૂરતા માટે જ સમય મર્યાદામાં જ ફોન આપવો જ જોઈએ, શું કેવું છે? મિત્રો.
હા, તમારી વાત સાચી છે. કેમ કે આપણા આપણે જે સમયમાં ઉતર આપણે જે સમયમાં રમતા અને આપણું જે શરીર જેમ શરીર તંદુરસ્ત રહેતો હતો, તે આજના સમયના જે નાના છોકરાઓ છે, એ લોકો નું એટલું સરસ. તંદુરસ્ત શરીર નથી, કારણ કે તમે કીધું તેમ એ લોકો ખાલી સ્કૂલમાંથી આવતા હોય છે, અને ઘરે વીડયો કોલસ. વિડીયો ગેમ્સ એવું રમતા હોય છે, એના કારણે એ લોકો ઘણા આસ થીયા છે. એના કારણે એ લોકોનું શરીર નબળુહશે, અને એના લીધે એ લોકો બીમાર પણ ઘણા થતા હોય છે. એટલા માટે એના વાલી ઓ એ એટલું ધ્યાન આપવું. જોઈતો હતો, કેમ કે આપણે જે સમયમાં નાનલા હતા. ત્યારે આપણે સ્કૂલ માંથી આવતા હોતા, તો બી આપણે એવો વિડીયો વિડીયો ગેમ્સ ને, એવું કઈ આટલું હતું નહી, હ તો તો ઓછા. પ્રમાણમાં એટલે આપણે એટલું બધું રમતા નહીં હોતા, એટલે આપણે હમણાંના છોકરા લોકો કરતા, આપણું શરીર એ લોકોથી વધારે તંદુરસ્ત, કેમ કે આપણે એટલે બીમાર નથી પડતા. અને આજના જે નાના છોકરાઓ છે, એ લોકો ના જે પેરેન્ટ લોકો છે, એ એ લોકો એ ખાસ ધ્યાન આપો કે એના નાના છોકરા, એના બાળકને આટ આટલા વધારે પ્રમાણનો ફોન આપવો જોઈએ. કઈ નથી. કારણ કે એ જે ફોન ફોન ન વાપર છે, વિડીયો ગેમ્સ. ને વિડીયોને એવા જોઈને બધું. બધો પૂરો કરી લશે, કેમ કે, કારણ કે એમાં એનું પશ્ચીમ ભણવામાં એનો આટલો રસ લાગશે નહીં. કારણ કે. ભણવામાં આટલો રસ નથી લાગતો, અને એ આળસુ થઈ જશે. કઈ પણ એની કામ સોંપવામાં આવશે તે, કરશે નહી. એના માટે એના પેરન્ટ એને પૂરતા પ્રમાણમાં. ઇન્ટરનેટ કે મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આપણે જે જે સમયમાં નાલા હતા. એવી વિવિધ ગેમ એ લોકોને, હ. શાળાઓમાં પણ ટીચર લોકો એ રમાડવા જોઈએ. જેમથી પહેલાના સમયમાં જે જેવી રમતો. અને ડાન્સ એવી કરાવતા, એવી કરાવવી જોઈએ. પણ હાલે શાળાઓમાં પણ. શાળાઓમાં પણ વિવિધ એવી ટેકનોલોજી આવી છે કે, જેના લીધે બાળકોને બાળકોને બ્લેકબોર્ડ પર નથી, પણ સ્માર્ટબોર્ડ પર. ભણવામાં આવે છે, પણ ઘેરે જ્યારે એ બાળક ઘેરે જતો હોય છે, ત્યારે એના મમ્મી- પપ્પા એ ખાસ ધ્યાન આપવું કે એ વધારે પ્રમાણમાં ફોન યુઝ નહી કરે, અને સારી રીતે તંદુરસ્ત થઈ એને જમાડવાનું, બધી એક્ટિવિટી કરે એવી રીતે એને એનું ધ્યાન રાખવું એના મમ્મી પપ્પા એ જરૂરી છે એના વિશે તમે કઈ કેહેવા માંગો છો.
હા મિત્ર તમે જે કીધું તે સાત વાત હાચી છે. કેમકે હાલના સમયમાં જે છોકરાઓ નાના છોકરાઓ મોબાઈલ લઈને બેસે છે તો આખો દિવસ મોબાઈલ લઈને જ બેસે છે તો એ લોકોનું મોબાઈલ માંથી બહાર નીકળવાણ મન તો જરાબી થતું નથી. મારું તો એવું કેવું છે કે હા જે માતા પિતાનો એ જેમ અ છોકરાના માતા પિતા છે. એ જરાક ધ્યાન આપવું જોઈએ કે એ એ છોકરી ને છોકરો મોબાઈલમા શું કરી રહ્યો છે શું નહી. આ આપણને ખબર છે કે હાલના સમયમાં ફોન ખૂબ જ ઉપયોગી છે પણ જરાક માણસ માણસનું શરીર ફિટ રહે, તો એ પણ અગાડી કઈ વધુ સારું કરી શકે એનું દિમાગ ફ્રેશ રહી અને એ વધારે વિચારી શકે એના માટે તે મ અ માતા પિતાઓએ વાલીઓએ, એ છોકરાઓને જરાક સમય મર્યાદામાં ફોન આપીને, એને બહાર રમત રમાડવા જોઈએ, જેમ કે બહાર કેટલા બધા છોકરાઓ રમતા હોય છે અમુક એ લોકો સાથે થોડું ર રમાડવા બહાર મુક મોકલવા જોઈએ, અને આપણે જાણીએ છીએ કે મોબાઈલમાં હાલના સમયમાં કંઈ એ આઈ આવી ગયું છે ને, એવું તો એવું ભણવાનું ઘણા બધા વિડીયોઝ આવી ગયા છે, તો એ મોબાઈલમાં જોવાનું જરૂરી છે. પરંતુ તેટલા જ સમય પ્ર પ્રમાણે એ લોકોને ફોન આપવો જોઈએ. કારણ કે હમણે ફોન તે આપડે કામના માટે આપેલો હોય છે, લેકિ પરંતુ એ છોકરાઓ વિડીયો જોવાના બદલે વિડીયો ગેમ્સ રમતા હોય છે, કે જુદા વિડીયો જોતા હોય છે. એવું તેવું કરતા હોય છે. માટે આપણે એ લોકો પર જરાક શરીર પર વધારે ધ્યાન આપવું જોઈએ. એ માટે આપડે એ લોકોને ફોન સમય પ્રમાણે આપીને, એ લોકોને બહાર રમાડવા જોઈએ. તો મિત્ર, મારી વાત તો સાચી છે ને? શું કેવો છો મિત્ર?
હા, તમારે એ વાત એકદમ સાચી છે, કેમ કે તમે બાળપણનો બાળપણ વિશે તમે મને આટલું બધું કીધું. મે પણ મારા મને જેટલું યાદ હતું એટલુ તમને પણ જણાવ્યું, એ બદલ તમારો પણ આભાર.
હા, મિત્ર આભાર.